કેમ છો?
કેમ છો બહુ દિવસ પછી વાત થઈ આજે.
બીઝી હતી હું.
અચ્છ પતી ગયું તમારું બધું. કાલે
હા બહુ સરસ રીતે પ પતી ગયું બધું.
અરે વાહ સરસ સરસ.
હમ્મ.
એ અમે લોકો એ એટલે મારા એ રિલેટિવ છે, જો કોટામાં રહે છે. ના ત્યાં એક છે, ને રીસેલર છે, ડ્રેસ મટીરિયલ વાળું રીસેલર, છે એટલે એ ખાલી હોલસેલરમાં જ ડીલ કરે.
હમ્મ હમ્મ.
એ જે અમારા રિલેટિવ છે, ને એનો નેબર જ છે, એનો પાડોશી છે. એમના દુ કાનથી વિડીિયો કોલ કર્યો. એ માણસે અમને અને બધ બહું બધા પંજાબી ડ્રેસ મટીરિયલ એમને, બતાય દુપટ્ટા વાળા... ફોટા મટીરિયલમાં બો જ ફાાઈન. અમે લોકોએ આઠ ડ્રેસ ઓર્ડર કર્યા.
મારા માટે પણ કરી દેવા હતા.
પણ તમે પેરો ની પેરો, મને શું ખબર, દુપટ્ટ
પર્યુષણ આવે છે ને, હમણાં?
અરે, હા હા!
ના, પણ પેરી દુપટ્ટા તો દુપટ ટાનો પણ આપણે કુર્તો સીવડાવી લઈએ.
હું એ ના કેતી, અમણાં પેલા હમારા આવવાદો. મારા સાસુજી એ બે લીધા, મારી દેવરાની એક લીધો અને મેં પણ એક લીધું છે. મેં છે ને આમ સી ગ્રીન અને એના ઉપર રેડ કલર નો દુપટ્ટો છે થોડું આમ બો ફઇન છે, એનો દુપટ્ટો એટલા માટે લીધુ, મને સાડા આઠસો માં પડ્યો એ ડ્રેસ. બોટમ નથી એ
હા, હા, હા.
દુપટ્ટો અને કુર્તાનું જેને મારા સાસુજી એ એક લીધું, અગારસો રૂપિયાનું. કોટામાં પ્રિન્ટેડ કોટા છે, બોવ ફાઈન છે, પણ લેમન યેલો કલર છે, એકદમ લાઈટ અને એમા ચનો પજામો પણ છે, કુર્તાનું મટ રિયલ અને દુપટ્ટો
હમ્મ, દુપટ્ટા નો મટીરિયલ કયો છે?
કોટા
ખોટાનું..
હા. ફૂલેલો ફૂલેલો, એટલે તમારા બોડી પરથી છે ને, આમ લસરેની.
હમ્.
એની... પણ લીધું તો એનું છે ને. આખું આમ નેકલાઇન પર, આપણું જે વ્હાઈટ કલર નું ગાંઠ વર્ક કરીએ ને, આપણે...
હમ્, હમ!
ફોટા પર એવો વર્ક, આખો એનો નેકલાઈન ભરેલું છે, અને પ્લસ દુપટ્ટામાં કટવર્ક છે. એના બહુ ફાાઈન છે. એને લીધો છે, કેસરી કલર અને મેં લીધું ને એ સી ગ્રીન છે. એના ઉપર... લેદર... અ, બો આજકાલ ચાલે છે, ને લેદર. નાના નાના ફૂલ ચાલે છે આજકાલ મારામાં મેં એવો લેધર વર્ક લીધું એટલે તું મારું કયાય પણ પહેરાય જ નાના મોટા આપણે કોઈ પ્રોગ્રામમાં જવું હોય તો આપણને ચાલે એ વસ્તુ તો મેં એવી લીધી છે
બી હોય ને તો કોઈને ગિફ્ટ આપવા માટે સારા પડે છે.
પાંચસો છસો માં તો ની મળે ત્યાં. - એટલે સાતસો આપણને જે ગમે ને એ સાતસો થી સ્ટાર્ટ થાય સાડા સાતસો થી. પછી અમારા સામે જ જે ભાભી છે તમે ઓળખો છો એમને એમને તો એક સાથે ચાર ડેર્સ કે પાંચ સ લીધા. એટલે એમની ચોઈસ સારી છે એમને લીધા એના એમનો તો તો પીયર સાહિત પણ આવું જ બધું છે કામકાજ એમીત ટેશન જ્વેલરી ને આ ને કપ કપડાનું ને આમ તેમ ને એ ઇન્દોર ના છે. એટલે એમના તા તો બધું સસ્તું મળે બ એ લેડી એ પણ અહિયાં થી પાંચ ડ્રેસ એમને બુક કયરા, બે મારા સાસુ એ કયરા, એક બે અને એક મારી દેવરાની એ એકચુલી હમણાં શું મારા ઘરમાં હમણાં જ લગન ગયા તો મને
હલો. હા-હા બોજ.
મારા ઘરમાં હમણાં જ લગન ગયા ને તો મને વધારે ખર્ચો કરવો નતો તો મેં એક ડ્રેસ લીધું એ ભાઈ નો છે ને મેં નંબર લઈ લીધો છે તમને આપું અગર તમને પણ લેવા ને એમના પાસે પાચસો વાળા પણ છે. કોઈને ગિફ્ટ કરવું હોય ને તમને
અમારે ત્રણે બેનપણી ઓ છે ને એ લોકોને એકબીજાને આપવા માટે જુવે છેમ.
હા તો તમે કેજો ને હું છે ને નંબર આપું વિડીયો કોલ પર આપડે જે એ વિડીયો કોલ પર તમને બધું બતાવે.
હમ-હમ-હમ.
તમે જે શોટ લિસ્ટ કરો એ તમને ખુદ છે ને એમાં કેવું છે ક્વોન્ટિટીમાં વસ્તુ લો ને તો તમને શિપિંગ સસ્તી પડે.
હા એતો છે.
આટલા બધા ડ્રેસ લીધા તો અમને બસો રૂપિયા શિપિંગ પયડી એટલે બધાના ડ્રેસ પર વીસ વીસ રૂપિયા ગયા એમ.
ઓહ.
બાકી તમે એક ડ્રેસ મંગાવો તો પણ તમને સો રૂપિયા ભરવાના એમથી છે કે તમે જેટલું વધારે લો ને એટલી શિપિંગ ઓછી લાગે આપણને. એટલે મેં એજ વિચાર્યું હતું. કે સમ ટાઈમ આપણે શું ઈન્દોર પણ કોઈને આપવાનું હોય ને તો પાંચસો છસો માં તો આપણેે એક વેસ્ટર્ન ડ્રેસ લેવા જઈએ તો પણ પાંચસો ના નીચે કાઈ ની આવે.
નહીં આવે બરાબર છ.
પણ આમાં તો શું આ વસ્તુ દેખાય લોકો આ સીવડાવ વીને પેરે આ વસ્તુ દેખાય દુપટ્ટા વાળીને આ તે અને બહુ ફાઇન એટલે એ તો છેને હોલસેલર છે. એક એક પીસ તો કોઈને આપે પણ નહી પણ એ તો મારા જે મારા અ રિલેટિવ છે ને મારા સિસ્ટ મારી નણન એમના પાડોશી છે એટલા માટે આપ આપણને આટલું પણ બતાવે નહી તો એ તો કોઈને એન્ટરટેન જ નહી કરે એ લોકો ન એટલો મોટો કામકાજ છે બહ ફાાઈન દુકાન છે ગીરધાર નામ છે કો કમાં અને એમનું ત્યાં બહુ નામ પણ છે એટલે બધી જગ્યાએ જયપુર મુંબઈ ગુજરાત ત્યાંથી અગર ખોટાને કોઈને કરવું હોય ને બિઝનેસ તો ત્યાંથી જ મટીરિયલ ખરીદ એટલે એ માણસ તો કોઈને ઉઊભો પણ નહી રાખે પણ આ તો આપડા ઓળખાણમાં છે એટલા માટે આપણને બતાવું આટલું
બરાબર છે હ
હ મારો ડ્રેસ આવા દો એક વાર હું પણ બધું મટીરિયલ જોઈ લઉ એના પછી હું તમને કહું ને કે આ
હમ હા
બસ્ હે
હા હ હા આજે તો વરસાદ જેવું થાય છે અહં આજે બાદ વાદળા થઈયા છે પવન ચાલે છે હમ કદાચ આવશે કે નહી પણ
તો તમારા ત્યાં લોનાવલા સાઈડ તો કેટલો વરસાદ
હમ ત્યાં તો બહુ જ હતું હમણાં તો
હમ
બીજું શું કર
કઈ નઈ બસ આ હવે ફ્રી થયા કિચન માંથી આજે સાંજે ઢોસા બનાવવાના છે તો બધું એની તૈયારી થઈ ગય
ઓહ અમારે તો આજે મેંગો જૂસ ટીંડા ન શાક રોટલી સવારે થેપલા કર્યા દુદી નામે
હમ્મ. એટલે મેથી તમે આ સિઝન માં કઈ લાવો?
મેથી, કસુરી મેથીજ વાપરીએ અમે તો તો
એજ નને ક આ સિઝન માં તો મેથી સારી મળે પણ નહી
ના ના હ સુરત થી મંગાવું છું ને કસૂરી મેથી
હા
એટલે એજ નાખી દેવાની અને દૂધી રાખી હતી થોડું ટુકડું એ પણ નાખી
હા
મસ્ત થેપલા બનાવી દીધા કાલે ઢોકળા બનાવેલા તો આજે ભૂકો કરીને ખાટ્ટુ મીઠું કરીને બધાનું આપી દીધું.
એ બધું આપડે તો કોઈ વેસ્ટ કરીએે જ નહી એમ પણ.
હમ. આપણા ડબ્બામાં પણ લઈ ગયા એમને પણ બો ગમ્યું અને લઈ ગયા ડબ્બામાં.
હમ્મ.
બીજું
કાયની અમારા અહીંયા તો ઢોસા બનાવા એટલે એટલું લેન્ધી લાગે. હવે સાંજે એ એક એક એક એક માણસને બનાવીને ખવડાવો હોય એ બધું મન તો ની ગમે એટલી સારી એક સાથે બનાવીને મૂકી દો ને ખાઈ લો.
હાહાહાહા.
તો સાચે
ને ઢોસા નું તવો જોવું છે, મારે.
હા તો અહ પાક્કું એ તો હા કાસ્ટાઈન નું જોઈએ ને.
હમ્મ.
પાકુ એ આપણે જોઈને શોર્ટલિસ્ટ કરીએ.
તો આપણે વાપરીએ તો એ તો એની કોટિંગ નીકળી જાય અમુક ટાઈમ.
કોટિંગ ની તો નીકળી જાય ને નોન સ્ટીક ના ઢોસા ભાવે પણ નહી, કેવા
એ લુખા-લુખા, હા લુખા-લુખા લાગે. છે.
અમારા ઘરે તો મારા સસરાજી એ વસાવેલા ઢોસાના તવા છે આજથી આટલા વર્ષ પહેલાના. એટલો હેવી છે આ તવો અને એટલો મોટો છે, જે આ સીગડી વાળા જે રે કડી વા
હમ્મ.
સાઈઝ નો છે, આટલો મોટો તવો છે, કે એના માટે અમારો ગેસ ઓછો પડે. ડોસા ઉતારીએે ને તો આમ ઉપર નીચે કરીને અમને આખો તવો ગોળ ગોળ ફરવો પડે સાણસી થી પકડીને.
હમ્મ.
જો બો પરબ એક એકદમ હેવી છે, અને બો ફાઇન છે, આના ઉપર
પેલાની વસ્તુ જેવી આજકાલ મળતી નથી.
હા બિલકુલ નહી મળે.
હમ્મ મારે જુએ છે લોખંડ નો જ જુવે છે હવે. અને એકદમ જાડો.
હા તો જો હું કદાચ માર્કેટ બાર્કેટ જાઉં અહિયાં મને દેખાશે તો હું લઈ લઈશ નહી તો ઓનલાઈન આપડે જોઈને બુક કરી લઈશ.
અને એક ખોલું જોએ. કે મને કદાચ તું અ ક્યાય બહાર જાય ને તો મને છે ને એ આવે છે ને મલ્ટીપલ કઢાઈ આમાં ઈડલી ના બે પ્લેટ આવે છે એક અ હા એ છે ને એક તો એ જુવે છે મને અને મારા પાસે પમ બનાવવા માટે કઈ પણ નથી. પણ અપમ માટે પણ એ બ બંને માં કાટ લાગી ગયો બંને ફેંકી દીધું.
અચ્છા હા તો પાપ અરે મે કાલેજ જો હું તું હવે ખબર નહ હોય દુકાન ક્યાં છે તો લોકેશન ભૂલી ગઈ ત્યાં બધા લોખંડ ના અપે તવા પછી આ ઢોસાનો તવો બધું જ હતું એના પાસે બધા લોખંડના કાલે જ મેં જે ને ઓનલાઈન જોયું.
હમ્મ. અને ઝંડા જુએ છે બધા તો ચોટે નહી અંદર.
હા પાક્કું પાકું જવાના ને હું અહિયાં માર્કેટ ગઈ તો હું જોઈ લઈ નહી તો ઓનલાઈન જોઈને મંગાવી લેતું.
જુએ છે?
સ્ટીમર તો આજકાલ છે ને સ્કવેર બોક્સ આવે છે એજ વસાવાનું આપડે આ જે કુકર ના શેપ ના લઈએ ને એ ફાટી જાય એ જે સ્કેવર બોક્સ હું તમને કહું છું ને એ બોવ ફાઈન એમાં તાટે ઇડલી મિની ઈડલી બધાનું જ સ્ટ્રેન્ડ આવે બધાનું એક સાથે છે ને ચાર કે અને એકદમ કોમ્પેક્ટ પાઇઝ છે. આપણા હાથના જેટલું આપણા હાથ ના જેટલી ડીશ આવે અંદ તાત ઇટલી ની ડ્ર્રીશ કેવી હોય એ ટાઈપની આવે
હમ હમ.
પણ એ રીિયાલી બો. ફા છે એમાં છે ને સ્લાઈડિંગ વાળો ઓલું છે ઓપન કરવાનો સ્લાઈડિંગ વાળું છે.
હ.
એ વસ્તુ જો હું. તમને એનો એક વિડીયો કે ક મોકલું પછી એ વસ્તુ રિયલી.
હમ. હા બતાડજે મને મને ગમ્યા તો હું લઈ લેવાની.
હા પાકું ચાલો હ તમને પછી. ફોન કરો ને તમને આ બધું થોડું. ડિટેઇલ માં.
ઓકે ચાર બાય. હ.